બોલો કેમ છો.
હા બસ મજામાં
હમ જમી લીધુ
હવ જમી લીધુ
હ બોલો
હા દૈનિક દૈનિક જીવન વીશે આપડે વાત કરશું. હા ખુબ સરસ વિષય છે ને મને પણ દરરોજ ના આપડે અ હું હું દરોજ છે ને સવારે સાડા છ વાગે ઉઠું છું અને કસરત કરવા જાઉં છું જેનાથી મારું શરીર ખુબ સરસ રહે છે અને પૂરો દિવસ સુસ્તી દૂર થઈ જાય. છે.
હમ તો ખુબ સારી આદત છે તમારી કે આટલું વેલું ઉઠી જાઉ છો અને જોગિંગ કરવા જાાવ છો બધા લોકો એ આવું કરવું જ જોઈએ હું પણ અ સાત વાગે ઉઠું છું ને પછી ઘરે યોગા કરું છું અને અ એવી રીતે દિવસનો મતલબ સ્ટાર્ટિંગ કરું છું.
હું સવારે ઉઠીને ફ્રેસ જોગિંગ વોગિંગ કરીને આઈસ બ્રેકફાસ્ટ કરું છું. પછી ઓફિસ ઓફિસને જવા માટે રેડી થઉ છું.
હમ હમ ખુબ સરસ
તમે શું કરો છો ઉઠીને
હા ઉઠી ને તો પેલા યોગ આપ પછી અમારે કોલેજ
બરાબર છે બરાબર છે બરાબર છે. પછી હું ઓફિસ જવા માટે નીકળું પછી ટ સ્ટેશન જ હવે સ્ટેશન પર તો જોવું એટલે કેટલી ભીડ હોય તો એ ભીડમાં ટ્રેનમાં ચડવું પડે મારે પછી ઓફિસ પહોંચું ઓફિસ પહોચીને થોડુંક કામ કરું બધા લોકોને મળું કામ કરું પછી જો બપોર થાય એ બપોરે લંચ કરું. લંચ કરવામાં મનો ખુબ આનંદ આવે
હમ્મ તમે લંચમાં શું લો છો?
મારા તો હું અમુક વાર સેન્ડવીચ બનાવીને આપે દાળ ભાત છાડ રોટીલી હોય.
હમ્મ હમ્મ, બરાબર છે સારું કેવાય તમને હમ્મ
હમ્મ સાચી વાત છે તમે શું કરો પપું
જોુઓ ને વન થર્ટી એ બ્રેક પડે છે એટલે અમે ત્યારે લંચ કરીએ લઈ ગયા હો ઘરેથી તો કરીએ અદરવાઈઝ નથી કરતો અમે પછી સાડા ત્રણ ચાર ચાર વાગે અમે છૂટી ને પછી ઘરે જઈને જમી લઈએ અને પછી અમે થોડું કામ હોય કોલેજ નું એ પતાવી એવી રીતે દિવસ છાય અમારો
મને તમારી એક વાત ખોટી લાગી તમે બપોરે લંચ કેમ સ્કીપ કરો છો
અમારે છે ને અડધો કલાકની જ બ્રેક હોય છે તો પછી ઘરે જવાવામાં થોડું લેટ થઈ જાય ને પછી લેક્ચરસ મિસ થઈ જાય એટલા માટે અમે ચ સ્કીપ કરી દઈએ છીએ.
ઓ હો તમે પેલા એમબીસીએસ છો.
હા.
ખુબ સરસ ખુબ સરસ આજકાલ ના બાળકોને કઈ જોયા છે તે ભણ આવા માટે
પણમે તો ભણીએ છીએ. અમારે તો ભણવું પડે એવું છે એટલે
ખુબ સરસ ખુબ સરસ ખુબ સરસ પછી હું તો ઓફિસમાં જમ્યા પછી થડ વોકિંગ કરવા નીકળું પોસ્ટ
હ હ જમ્યા પછી તમે વોકિંગ પર જાઓ એવું?
હ કલગ્સ જોડે વોકિંગ પર જવું વાતો વાતો કરું એમની જોડે. હ
બરાબર સારું કેવાય તમે આખો દિવસ ચાલ ચાલ જ કરો છો એટલે
ના થોડું વાતચીત કરવી જોઈએ ન
હમ્મ એ પણ છે કરવી તો જોઈએ
હમમ. ઈચ્છા તો નથી હોતી પણ મને લઈ જાય છે વોકિંગ કરવા હમ
અ સારી આદત છે તેનાથી તમારું શરીર પણ આમ ફિટ રહે છે તમારે જીમ કરવાની પણ જરૂર ના પડે જો તમે સવાર સાંજ થોડું બહુ વ વર્કઆઉટ કેવું કઈક કરો તો
સાચી વાત છે પણ આ દૈનિક જીવનમાં ઉતારવું ખુબ જરૂરી છે.
હા એ તો છે દરેક જણે દૈનિક જીવનમાં આ બધું તો કરવું જ જોઈ જોએ અને જોડે- જોડે હેલ્ધી ફૂડ પણ લેવું જોઈએ.
સાચી વાત છે પણ મારે તમારે એ જાણવું છે તમે વીકેન્ડમાં શું કરો છો હ
અમે વીકેન્ડ માં હંમેશાના ફ્રેન્ડ્સ બધા જઈએ બાર મતલબ સવારે અમે ટેબલ ટેનિસ સ્નેવ રમવા જઈએ પછી ઘરે આવીને થોડુંક પરિવાર સાથે બેસી એ વાત ચીક કરીએ એમની જોડે ગેમ્સ એવું રમીએ આવી રીતે અને કોઈ વાર હોય તો ફરવા જતા રહીએ અમે ફેમિલી ફ્રેન્ડ્સ જોડે બધા
ખૂબ સરસ
હમ તમે શું કરો છો?
હું વીકેન્ડ પર તો આવું છું ઘરે પછી થાક ઉતારું છું એટલે સુઈ રહું છું લાભ પછી રવિવારે ફેમિલી સાથે બહાર જવ પછી વીકેન્ડ પતે અને સોમવાર આવે તો સોમવારે પાછું એજ ચાલ થઈ જાય સવારે ઉઠીને વોકિંગ કરવા જઓ રનિંગ કરવા જાવ એમ
બરાબર છે ત હમ
છે.
બરાબર છે ક્યાં ફરવા ગયા ત કે નહી વેકેશનમાં તમારે
હ ના ર અમારે કઈ વેકેશન હોય જ છે તો સેટરડે સડે તેજ વેક ઓ કે સર
ઓ અમારે તો બો મોટું વેકેશન હોય બે ત્રણ મહિનાનું
ખુબ સરસ તમે વેકેશન નુ ખુબ પ્રોડક્ટ યુઝ કરીયો હશે નઈ
હા બિલકુલ
ખુબ સરસ કઈક કેશો મને તમારા લાઈફ ના કિસ્સા શુ કયું
હા ઘણું બધું કર્યું મેં અત્યારે તો ખાસું એવું કર્યું છે મે થોડી શીખી પછી અમે છે ને અ મામાના ઘરે ગયા તા અને પછી થોડું અ મેં કામ પણ ચાલુ કર્યું છે અને હવે કોલેજ સ્ટાર્ટ થઈ જશે અમારી બે ચાર દિવસમાં
ખુબ સરસ મારે તો વેકેશન તો હતું નઈ એટલે સેટરડે સડે હું આવતો આઈ પી એલ જોતો આઈ પી એલ જોઈ ને બધા સુઈ જતો
હું પણ આઈ પી એલ પણ અત્યારે તો હવે બંધ થઈ ગઈ ને પતી ગઈ એટલે
હમ ના પાતવી જોઈએ શું કેવું
હમ હા પણ પછી લોકો ભણવા કરવાવામાં પણ ધ્યાન ના આપે આઈ પી એલ જો આખી વર્ષ ચાલુ રહે તો એમ એટલે બરાબર છે જેટલી ચાલે છે એટલી તો
સાચી વાત છે સાચી વાત છે હવે નવા કામ શીખવાથી પણ કોન્ફિડન્સ ચાવે જેમ કે તમે કીધું
હ અને ક્યાં ફરવા તો ગયા ન તા શનિ રવિ માં ગયા તા
ના ના એવું સંન્ડે તો હું આરામ કરતો
ઓ પણ આરામ હા એમ બી તમને તો એક જ દિવસ મળે એટલે આખો દિવસ આરામ કરવાવામાં જાઓ જતો રેય ને તમારો તો
હા આખો દિવસ
આખો દિવસ સુઈ રહેવું એ પણ સારું નથી શરીર માટે હ
એ બ્રેક કેવાય ને એને સાત દિવસ તો હું રનિંગ ના કરી
ના એક બે દિવસ મારા હું તો એવું માનું કે એક બે દિવસ રનિંગ સ્કીપ ના કર કરવી જોઈએ આપડે જે આપણું રૂટીન હોય એ તો આપણે ફોલો કરવું જ જોઈએ ભલે ને પછી તમે ઘરે જાવ કે પછી ક્યા બીજે જાવ
હા એ સાચી વાત છે તમારી બટ રનિંગ સાથે ઓફિસ કરવું થોડું અઘરું છે થોડું મેન્ટેન રાખવું એટલે તેનાથી આપળે સ્ટ્રેસ પણ વધી જાય બેવુ સાથે કરીએ તો
એ એવું તો ના હોય કે બવું જોડે કરીએ તો સ્ટ્રેસ વધી જાય પણ તમે છો તો હશે મને ખ્યાલ નથી
નાખું તમારે પણ નોકરી ચાલુ થશે ત્યારે તમને ખબર પડશે
હમ્મ એ તો છે હા સાચી વાત છે બોલો
તમે ઘરના કામમાં હેલ્પ કરાવો છો
મેં ઘરે જમવાનું બનાવ્યું અને થોડું બો મમ્મીને હેલ્પ પણ
ખુબ સરસ સરસ બનાવતા પણ આવડે છે
હા મને થોડું બહુ આવડે છે ને હું બનાવી લઉં થોડું
ખુબ સરસ ખુબ સરસમે રસોઈ કરી લો છો એમ
હા થોડું બહુ આવડે રોટલી થોડી નકશા જેવી બને પણ સારી ચાલી જાય ઘરના લોકો માટે
સાચી વાત છે તમે આગળ જને તકલીફ નહી પડે
હમ્મ બિલકુલ બિલકુલ
હા બીજું તો તમે કોલેજ પત્યા પછી તમે જેમ કીધું તમે ઘરે જતા રહો પછી સાંજે તમે શું કરો?
અમે એટલે શું કોહ છો મને અવાજ નથી આવતો ફરી બોલો?
કોલેજ પતી જાય ચાર વાગે તો તમે ઘરે જઈને શું કરો?
ઘરે જઈને કીધું ને એમ કે જમીએ પેલા તો પછી થોડી વાર બેસીએ ફેમિલી જોડે અને પછી અમારું જે વર્ક હોય એ પતાવીએ અને બસ થોડી વાર પછી ટીવી કે ફોન જોઈ પછી સુઈ જઈએ એમાં અમારે બાર વાગે તો મેક્સિમમ હું સુઈ જાઉં છું
ખુબ સરસ ખુબ સરસ ચલો મને ખુબ આનંદ આવ્યો તમારી જોડ વાત. કરી ના બીજી વાર ચોક્કસ મુલાકાત લાયશું.
ચોક્કસ ચાલ.
મળળએ બાઈ.
બાઈ.